નમસ્તે બેન. હલો! હલો! હલો!
હલો.
અવાજ આવે છે?
જી.
અવાજ આવે છે મને.
હાજી નમસ્તે!
નમસ્તે બેન.
કેમ છે?
બસ મજામાં જ છે.
હલો.
આજે તમારે અવાજ કટે છે.
મારી અવાજ હશે.
હા અબે આવે છે.
હમ્મ.
દિ નીંદ કાઢી છે કે ની? હલો.
આ તમારુ બોલતી
હલો.
હલો.
અવાજ બહુત કટે છે તમારો. તુમ ઉપર જાઉં છુંઈ થોડી દેર? હા.
આવે ને અવે?
નથી, બધું કટે છે. કટી કટી કટીને છે આવે છે આવે તો છે પણ કટી કટી ને. હમ. હમ.
અવે આવે છે?
હા.
બરાબર આવે છે ને?
અબી થોડી ઠીક આયી છે. હા, અબ બઢિયા આઈ સે. અચ્છા એવું છે? મારી એ ટેન્શન છે ફોનની આવે છે હમ્મ.
હા સાચું છે. કેમ કે પૈસા કટી જાય છે.
હા, એવુ તો કહી નય છે પણ કોણ સાલતુ સાલતુ કે નાન બગતી
સારુ છે
ઓર તમે સ્કૂલ રખ્યો છે અંશુને
ના કલે કાલલે આજ હસબન્ડે બોલ્યો છે કે તમે જહાજ ઉપર બાઈક થાય બાઈક બસથી નથી
હા
બોલે કાલે જાઓ છો તો કયા કાલે જાય છે સ્કુલમાં
હમ્મ કરાવી દેવ જો છો દેડ કુ પટકોશેને ત સોરી વા તમે મને કાલે તું હોશી નથીત ફોન નું તમારા બ
નાના હ મને ધ્યાન છે તમારી તબિયત ખરાબ છે ને
રાતેે મને કેવાય કે આજ તો અંશુ નો બર્ડે છે મે છોકરા નું બર્થ ડે છે રાત્રી દસ બજી છે મને આ અંશુ ને કઈ કેવું છું કે ફોન એ દેખે છે તો પસે સ્ટેટસ દેખે છે કે આ તો બર્થડે છે એમ બંને બર્થડે છે એકોર એ સુપાલને દાદુશાહ નું છો છોકરા નું ભી બર્ડે છે તો મેને થું ભૂલ્યું છે મેને ક્યા અરે દો દો જના ન બર્થડે મિસ કર્યો છે મે તમ મનાવ્યો નહી છપકી વાર
કે કરી લાવે છે મને પણ મને પણ પતો નથી જોયો
હા
મારે ન હસબન્ડ ને લડાઈ થઈ ગઈ છે તો અને સુમની પાર્ટીમાં ગયા હતા સા શામના સાત જે ઘડી માં સાત હચી ગઈ એને ઘરે આવવાનો પતો જ નથી પડે હું તો પણ ગુસ્સામે આવી ગઈ કોનું બર્થડે તમે અહીંયા કેવું
અચ્છા તો એ લારી છે કઈ સબ
હા જે કાલે પ કાલે મેં પાર્ટીમાં ગયા હતા અને સામને સાત તો જે સુબે નવ બજેથી ગયા તા
તો કંડી પાર્ટી મને અંશુ નો બર્થડે બનાયો તો
કઈ કાય બર્ડે વર્ડે નથી મનાયો.
ચમ પાર્ટી પાર્ટીનો કઈ શોખ પડે છે હું કાલે અતલી પડી છે મતલબ એ હું જ પડીશું એ મારે હસબેન્ડ ને કઈ બધા કટે છેને કેવાય કે ચિકન ખાય મતલબ ને કઈ બનાવે છેને ખાય ભણાય છેમ કામ કર્યું
હા મારો હસબન્ડ બોલે છે કે હું ચાર પાંચ કિલો
બોલે છે હે ને મને કે દુ હજાર નાખો છો દુ હજાર નાખ્યા છે એ કે ગણેશ આવે છે કે પૂરનસિંહ ને જ આવે છે ને પાર્ટ્યા કરી છે જૂઠ બોલે છે પૂરણસિંહ ને સબ પૈયા એકઠા કરીને સબ મજા કરે છે હ
મારેપન કોડી મા માંગ્યાયા સેવના પચીસેક રૂપિયા આપુંને કે ના આપનાસે.
હમ્મ.
અહીંયા ચોરી તો અહીંયા પકડી જાય છે. છૂપકે છુપકે થી પાર્ટી કરે છે.
સાચુ મતલબ તનખા ન આવે સે અમણા મને નીકાળી નીકાળી ને લેય જવાનું તેનું કઈ મતલબ નીકળે સે. અ હેની?
હ, સાચી જ છે. આ તમારી છોકરી નો એડમિશન ની કરવાનો છે?
કે છોકરી તો છોટી છે ને તમે કઈ એડમિશન કરાવું ને રેવા દેવ ને. ક્યાં જાઉ છું અકેલી સ્કૂલ હૈની?
કઈ વાંધો નથી ક કેમ કે . તમે પરેશાન સો. ધન્યવાદ!
બોલે છે તમારે તો નવેમ્બર ડિસેમ્બરની ડેટ છેને પસી તમે તો પાસા પીયર જાવ સો ને પસી અગ્લે સાલ . કરાવી દેજો પરેશાન .
હ, કરાવીશ.
તમારે તો કરાવું ન . તો મને એમ લાગે છે કે
એક વાર રોયલ પબ્લિકમાં ભેજૂ છું કેમ કે એટલુ નાનુજ છે .
હા, વો ભી સહી વાત છે. હા તો હા થોડું આવે છે. .
એક મનિટ ચાલું રાખો .
હા, હા.
હા, બોલો .
અચ્છા એવું!
ના રો રોવે સે.
અચ્છા એવું, તમારી સાસુજી કઈ કરે?
હું કાઈ નથી કરતી સબ સોતા લગા આ અયાં ઉઠે. છે. હું ચણા .
અચ્છા એમ! તમારી સારુ ચાય .
હા, સબ ને બનાવી સે ચાય.
દેખો ત તમને મેં બાત કરવાનું તો કે હસબેન્ડ નો સચ પકડાવાય સે.
હા, આજે જેની આશા અહીયા પકડાાય ચુપકે ચુપકે.
આજ તો મે ખેર ખેર કરું શું ખેર કરૂ શું . તમારા હસબેન્ડ તો અછાઇ છે, નોર્મલ રેવે છે ને તો મજાક કરશે, ને ઇ અચાઈ જ છે.
કે આ તમે નથી જાણતા, હું જાણું છું મારો હસબેંડ કેવ છે.
ની.
જેવો, જેવુ જે જેવો જોયો હશેને, જેવો જોયું હશે અહીયા ની. બોહ ડેન્જર છે, અહિયાં દીખે છે.
ની એમ પદ જે છે હસી, મજાક કરે છે, તમારે છી દારૂ છોડે તો તમારો હસબેન્ડ લાખા નું માલિક છે.
ખાલી રાખો છો.
અચ્છાઇ. હા તમે બાર જાયો છે, છોકરું કઈ કરે છે.
હાલો. હાલો. હાલો. હાલો, તમને અવાજ આવે છે મારી? હાલો હાલો. હાલો. હાલો. હાલો.. ઠીક છે બેન, અવાજ નથી આવતી તમારી, તો હું ફોન કાટુ છુ બેન.